હલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજા મજા
સારસ
કેમ યાદ કર્યા છે અમને
કઈ નહી બસ આ તો એમ જ ફોન કર્યો તો મેકીી દું ખુશીના રહસ્ય વિશે આમ ટોપિક ઉપર થોડી ચર્ચા વિચારણા કરી લઈએ
નાા એ તો કરવા જેવો ટોપિક છે જે ખુશી ન રહસ્ય શું છે એ તો મારે પણ જાણવું છે થોડું
હા એ પણ સાચી વાત છે અને આ દુનિયામાં તો દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે કોઈ પૈસામાં ખુશી શોધે છે તો કોઈ સફળતામાં કોઈ સંબંધોમાં અને કોઈ પ્રસિદ્ધિ માં પરંતુ આપણને અમુક વાર આમ પ્રશ્ન થાય ને કે ખરેખર આમ ખુશીનું સાચું રહસ્ય શું છે તો ખુશી આમ એ કોઈ વસ્તુ નથી જેને બજાર માંથી ખરીદી શકાય અને ખુશી એ એવી લાગણી છે જે આપણા વિચારો વર્તન અને જીવન જીવવાની રીત પર આધાર રાખે છે ઘણા લોકો માને છે કે વધુ પૈસા હશે મોટી કાર હશે અથવા મોટું ઘર હશે તો ખુશી મળશે પરુ હકીકત માં ઘણી વાર બધું હોવા છતાં પણ લોકો દુખી જ હોય છે
હા એ વસ્તુ તમે સાચી કીધીધી એ કેહેવાય ને કે સંતોષ સંતોષ જરૂરી છે ખુબ ખુશ રહેવા માટે સંતોષ જરૂરી છે સંતોષ નો અર્થ એવો નથી કે સપના જોવાનું બંધ કરી દેવું જે છે તેની કુદરત કદર કરવી અને જે જોઈએ છે તેના માટે મહેનત કર બસ આ વસ્તુ ક્યાક તમને ખુશ રાખે છે જીવનમાં
હા અ તમે કીધું સંતોષ એટલે એ આમ ખુશીનુંું પહેલું રહસ્ય કહી શકાય કે સંતોષ છે જે વ્યક્તિ પાસે જે છે તેમાં એ સંતોષ માને છે તે ખુશ રહે છે તેનો અર્થ એ નથી કે આપણે પ્રગતિ ન કરવી પરંતુ જે મળ્યું છે તેના માટે ક કૃતજ્ઞ રહેવું અને સાથે વધુ સારું મેળવવા માટે મહેનત કરવી એ પણ આમ ખુશી ન એક રહસ્ય જ છે
હા એ વસ્તુ બ છે અત તમે કીધું એમ કે લોકો સંતોષ નથી એ જે વ્યક્તિ પાસે ઘણું છે પરંતુ તેને હંમેશા વધુ જોઈએ એ ક્યારેય ખુશ નથી રહેવા જે વ્યક્તિ નાની નાની વસ્તુઓમાં પણ કદર કરે છે તે ઓછામાં પણ ખુશ રહે છે
હા એ તો સાચી વાત છે હવે ખુશી નું આપડે બીજું રહસ્ય છે તો એ આપણેે આમ કહી શકીએ કે સારા સંબંધો પરિવાર છે મિત્રો છે અને પ્રિયજનો સાથેનો પ્રેમ અને વિશ્વાસ જીવનની સૌથી મોટી સંપત્તિ છે
હા એ વસ્તુ એ વસ્તુ તોલું છે
હા જયારે મુશ્કેલી આવે ત્યારે પૈસા કરતા વધુ આપડા પોતાના લોકો સાત કામ આવે છે
શરૂઆત કરો
હા સાચી વાત છે એટલે સારા સંબંધો પણ ખુશી માટે જરૂરી છે
આજે ઘણા લોકો છે તે પષાકામાં અમે એટલા વ્યસ્ત થઇ જાયી ને કે પોતાના પ્રિયજનો લોકોને સમય નથી આપી શકતા પરંતુ જીવનમાં અંતે માણસને પોતાનો બેંક બેલેન્સ નહી પણ પોતાના લોકો જ યાદ આવે છે
હા એ તો સાચી વાત કીધી તમે અને ખુશી ન જો ત્રીજું રહસ્ય કહીએ તો સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જો માણસ નું શરીર સ્વસ્થ ન હોય અથવા મન સતત તણાવમાં રહે તો કોઈ પણ સુખ નો આનંદ આપણે મા માણી શકતા નથી હોતા એટલે નિયમિત વ્યાયામ યોગ સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ ખુશી જીવન ખુશી જીવન માટે ખુબ જ જરૂરી છે
એ વસ્તુ તો તમે સાચી કીધી કે વ્યાયામ કરવું જે આપડે ફિઝિકલ ફિટનેસ અને જોડે જોડે એક વસ્તુ એ બી છે કે બીજા જોડે સરખામણી કરીએ છીએ જયારે આપડણે નાની પાસે આ વસ્તુ છે મારી પાસે એમ નાનીેલેરી વધારે છે આ અહીંયા ફરવા ગયો છે અને સોશિયલ મીડિયામાં આટલા વધારે ફોલોવર છે તો સરખામણી જે વસ્તુ કરીએ છીએ તેની ગમ અને જે આપણે સરખામણી પોતાની પાસે જે છે તેની કિંમત ભૂલી જઈએ જેના લીધે
હા સાચી વાત છે અને હવે ખુશીનું જો ચોથું રહસ્ય આપણેે કહીએ તો બીજાને મદદ કરવી છે જયારે આપણેે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરીએ છીએ અથવા કોઈના ચહેરા ઉપર સ્મિત લાવીએ છીએ ત્યારે જે સંતોષ મળે છે તે કોઈ પણ ભૌતિક વસ્તુથી મળતો નથી અને સાચી ખુશી વેચવાથી જ વધતી જતી હોય છે
એ વસ્તુ તો છે જે ખુશી મેળવવાનો એક સુંદર રસ્તો છે જે બીજાને ખુશ કરવું
કોઈને મદદ કરવી દુઃખી મિત્ર ની વાત સાંભળવી મા બાપ સાથે નાના મોટા નાના કામ કરવા
છ પછી જરૂરિયાતમંદોને મદદ કરવી છે કે આપણે બીજાના ચહેરા પર સ્મિત લાવીએ છીએ ત્યારે આપણને પણ અંદર થી ખુશી મળે છે
હા એ તો સાચી વાત છે અને તમે કીધું એમજ કે આજના સમયમાં તો લોકો પોતાની સરખામણી આમ સતત વિીજાઓ સાથે કરતા થઈ ગયા છે સોશિયલ મીડિયા પર બીજાનું જીવન જોઈને ઘણા લોકો પોતાને ઓછા સમજ લાગે છેને એમ સમજ કે હું કા શું છું જ નહી એમ પરંતુ દરેક વ્યક્તિની પરિસ્થિતિ આમ અલગ હોય છે તેથી પોતાની સરખામણી બીજાઓ સાથે આમ નહી પરંતુ પોતાની ગઈકાલની જાત સાથે કરવી જોઈએ એક સારો ઓપ્શન રે તમારા માટે કે તમે તમારા કાલ કરતા આજે છે એ પોતાને બેટર બતાવો
હા જે સરખામણી એ કરે છે ને એ લોકો ક્યારે આગળ વધી શકતા નથી અને ખુશ બી રહી નથી શકતા
હા અને વિદ્યાર્થી ના જીવનમાં પણ ખુશ રહેવું ખુબ જરૂર છે માત્ર ગુણ મેળવવાની દોડ માં નહીિ પરંતુ શીખવાની મજા મિત્રતા રમત ગમત અને પરિવાર સાથે વિતાવેલો સમય પણ એટલો જ મહત્વનો હોય છે અને જીવનનું સંતુલન જ સાચી ખુશી આપતું હોય છે આપણને
હા એ વસ્તુ તો સાચી છે જીવન વિદ્યાર્થી જીવનમાં તો હ ખુશી શોધવા માટે ઘણા બધા રસ્તાઓ છે પણ આજના લોકો જે છે
ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ના જમાના માં પાછળ રહી જાય છે એમાંથી સોશિયલ મીડિયામાંથી ખુશી શોધે છે જ સાથે ખુશી સોશિયલ મીડિયા ની બહાર છે એવું કહી શકાય
હા એ તો સાચું કીધું તમે એટલે મારા મતે મારા મત પ્રમાણે તો ખ ખુશીનું સૌથી મોટું મોું રહસ્ય એ છે કે આજમાં જીભવું શીખવું પ્રકાર ના પસ્તાવા અને ભવિષ્યની ચિંતામાં વર્તમાનનોો આનંદ ગુમાવી દેવો એ આપડી સૌથી મોટી ભૂલ છે
પણ શું કરવું હવે અત્યારના લોકો છે જે ભૂતકાળમાં તમે આવું થયું તો આવું થયું એ કરી કરીને જ સંબંધો બગાડતા હોય છે
હા બને એટલું તમારે ભૂલી જવું જોઈએ
લોકો ભૂલતા નહીિ ને પ્રશ્ન ક્યાં છે એના લીધે લોકો ખુશ નહી રહી શકતા
હા એ તો સાચી વાત છે અને અંતમાં તો આપણેે હું એટલું કહીશ કે ખુશી બહાર નહી પરંતુ આપડા મનમાં વસવી વસે છે જો આપડા વિચારો સકારાત્મક હોય સંબંધો મજબૂત હોય અને જીવન પ્રત્યે કૃતજ્ઞા હોય તો આપણેે દરેક પરિસ્થિતિ માં ખુશ રહી શકીએ છ છેએ
હા એ તો છે કે સત એવા શું કરી છે કે આપડે તો કે જે છે તેની કદર કરવી
પરિવાર સાથે સારો સમય પસાર કરવો મિત્રો સાથે રહેવું છે શારીરિક અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું છે પોતાની ભૂલોને માપ પોતાની ભૂલોને અને બીજાની ભૂલોને માફ કરતા શીખવું
બીજા ને મદદે પહોંચવું નાની નાની સફળતાઓથી પણ ખુશી મળે છે. જે આજના દિવસે જીવવાનું શીખવે છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને મારું તો કેવું એટલું પણ છે કે કોઈ પણ માનસ જો તમને માનસિક ત્રાસ આપતું હોય માનસિક રીતે હેરાન કરતું હોય એવા લોકોથી પણ તમારે દૂર રહેવું જોઈએ. એ લોકો સાથે કોઈ પણ પ્રકારના સંબંધો કેવું કઈ રાખવું ના જોઈએ. કેમકે એ ઘણું નુકસાનકારક બની શકે છે આગળ જતા તમારા માટે
એવું થોડી હોય
હા બરાબર છે સાચી વાત છે.
જો
અને જે વ્યક્તિ આમ નાની નાની વાતો માં પણ આનંદ શોધી લે છે. તે જ જીવનમાં સૌથી વધુ ખુશ રહે છે. અને ખુશી મેળવવાની વ સ્તુ નથી ખુશી જીવવાની એક કળા છે.
જે કળા બધા લોકો પાસે નથી.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી.
ખુશ રહેવા માટે જીવન સંપૂર્ણ હોવું જરૂરી નથી.
હા વાંધો નહી સારું સારું ચલો.
સારું સારું ચાલો મળીએ.